કરો જો
પ્રતીકભાઈ શું ચાલે ક્યો ભાઈબંધ
બસ આ ઘરમાં બેઠા તા વરસાદ પડે છે તો બહાર તો નીકળાય એવું છે ને
વરસાદ પણ ભીજબર પડે હો જો પડીએ તો બાકી
જોબ પર છે શું તોડી નાખાય એવો વરસાદ છે
નવસારીમાં પંદર ઇંચ પડ્યો ધોળકામાં ભ એવી તકફ થઈ ધોળકામાં તો ભાઈ લાઈટ જ નહીં આપ આખા દિવસની અજ
ઓહ હો શું વાત કરો પુરવઠો જ ખોવો રહી જાય એમ તો તો બઉ કાટ કે હોય તારું જીવન નો આખો રૂટ બદલાઈ ગયો માર રોજીની ક્રિયા ના આખી ચેન્જ કરી દય એમને
હ આમ તો ભાઈ વધો નહીં આજ વાર ગુરુવાર થયો હોય
હ હા આજ ગુરુવાર થયો
હ તો કાલ શુક્રવાર હે પછી ફાઈ શનિ રવિ બે દાડા રજા હૈ ચગુ ચોથો શનિવાર હે
હા રજા ખરી અને વરસાદની આગાહી એ કઈ કે રવિવાર સુધી ની છે બાજરી
આ એટલે જાજી તકલીફ નહી પડે લોકોને
હા એ લોકોને તકલીફ ના પડે પણ ભાઈ કેવું કે આટલું બધું પાણી ભરાઈ રહ્યું હોય ઠેર ઠેરો એટલે દુકાનો માં દુકાનો પાણી ભરાય એટલે વસ્તુને નુકસાન થવાનું લોકોને ક્યાર સુધી ન પાણી હોય એટલે રોજિંદની જીવનની વસ્તુ લેવા જવાની શાક ભાજી છે આ બધું લેવા જવાનું દ આ બધું તો લેવા જવું પડે ને યારે
હા એજ વસ્તુ ને ભાઈ એ બધું શાકભાજી બાકભાજી એ વસ્તુું નુકસાન કરે પણ કેવું ભાઈ વરસાદ એવી વસ્તુ હ કે ભાઈ તમે ગમે તેટલી સિસ્ટમ બનાવો જે વસ્તુ ભાઈ પાણી તમે જઇ જઈ જેટલું જાય તમે સિસ્ટમ બનાવી ડ્રેનેજ સિસ્ટમ હોય ડ્રેનેજ સિસ્ટમ તમારે કેટલી ભાઈ એ લિમિટ હુધી એ ફ્લો કરીએ કે પછાઈ લિમિટ ઉપરથી વરસાદ પડે એટલે એ ભરાઈ જવાનું ટાઈમ લાગે આપેલું નથી આજે
પછી સરકાર ડ્રેનેજ સિસ્ટમ ન કેવું હોય ચોમાસા પેલા આમ તો પૂર્વ તૈયારીઓ કરવી પડે એમ ડ્રેનેજ સિસ્ટમ હોય કોઈ પાણી જવાની વ્યવસ્થા એ બધાને પેલાથી સાફ કરવું પડે એમ કારણ ઉનાળો હોય એટલે શું થયું હોય બધું વન ના બાવન હોય એટલે રેતી બેહેતી હોય કચરો બેહી ગયો હોય એટલે પેલા અને આ સિસ્ટમ થી પેલા તમારે સાફ કરવું પડે ચોમાસા પૂર્વે જેમ જી ઈ બી ક્યાં પગલા ભરે છે એમ ઝાળવા કાપી નોખે છે બધું અમ મશીનરીઓની બધી ચેક કરી લે છે. પીબીપી વાયર વાયર બધું જુના હોય તો થોડા રીપેર કરે.
અ એ વાત તો ખરી સરકાર હવે નવે નવી ડ્રેનેજ સિસ્ટમમાં તો છે ને હવે પંપ સુવિધા કરીએ ન
કે ભાઈ વરસાદ પડે કોઈ જગ્યાએ બહુ વધારે પડતું પાણી ભરાય તો પછી એ ટાઈમે એ લોકો પંપ ચાલુ કરી દે મતલબ એ ચાલુ વર્ષ સાદે તો ભાઈ નહી ખાલી થતું પણ શું ભાઈ એક ટાઇમ વરસાદ બંધ થઈ જાય ને તો કલાકમાં લગભગ ક્લિયર થઈ જાય.
હા સો ટકા એ તો વાત સાચી.
પણ ભાઈ રોડ ઉપર મેન હાઈવે ઉપર જબર તકલીફ હે આ બરોડા વાળો હાઈવે હૈ આજે મેં હમણા જોયું હય પૂર ભાઈ ફૂલ એટલે ફૂલ બરોડા સુરત હાઈવે આખે આખો ઉપ ચક્કા જામ ભરેલો હોય
હમ હમ
નેશનલ હાઇવે આ રીતના ભરાઈ રહી એટલે ભાઈ બહુ તકલીફ પડે.
આ સો ટકા વરસાદ ને બઉ બઉ તકલીફો થાય છે ભાઈ તો આપણને લાગે હારુ જીવન પુરવઠો વ્યવહાર આખો વાહન વ્યવહાર ને બધું તમારે એક વરસાદના કારણે બધી જ વાહન વ્યવહારથી મોડી તમારા રોજિંદી પિયાથી મોડી બધી વસ્તુ પર ફેર પડાય. અને અત્યારે આમ તો કેવું થાય કે લાઈટો ના હોય એટલે બિલકુલ વ્યક્તિઓ રહી જ નઈ શ શકતા
હા હા જીવન ભાઈ સર કારે શું પેલા તો હતું પેલા તો શું લાઈટોનું એટલું બધું હતું ને એટલે લોકોને એક આદત પડી જીતી જીવવાની
હવે તો ભાઈ કલાક કલાક લાઈટ જતી રહે ને તો પબ્લિક ફસ્ટ્રેશન થઈ જાય.
ક્યારે લાઈટ અને એમે ભૂલથી જો નેટ તો જતું રહ્યું ને તો પતી ગયું
હમ અત્યારે તો નેટ વગેર તો ક્યા કોઈને ચાલે છે, બધું કા ખબર કેવી રીત ના પડે આ જગ્યાએ આટલો વરસાદ પડ્યો પેલી જગ્યા આટલો વરસાદ પડ્યો. આ જગ્યા આટલું પાણી ભરાઈ રહ્યું છે, અહિયાં લોકો ફસાઈ ગયા છે. અહિયાં લોકો ને ફૂડ પેકેટ ની જરૂર છે, અહિયા લોકોને રેસ્ક્યુ કરવાની જરૂર છે. આ બધી કેવી રીતના ખબર પડે સોશિયલ મીડિયા ના માધ્યમથી જ ખબર પડે છે.
ભાઈ આ તો પણ સોશિયલ મીડિયામાં બે દાડાથી એક જ વસ્તુ ધૂમ મચાઈ રહી છે પેલી પ્રોટેસ્ટ સીજી સીજીઆઈ વાળી પ્રોટેસ્ટ ભાઈ બહુ ખરાબર પણ હવે ભાઈ પ્રોટેસ્ટ પ્રોટેસ્ટ જેવું રયુ નહી કોય
એ તો હવો જ હા ભાઈ કેવું બધા પોતપોતાની રીતના પછી રોટલાઓ શેકવા માટે કરતા હોય તો પછી એ તો કોઈ મતલબ જ નથી ને એના માટે
શરૂઆતમાં શરૂઆતમાં કેવું હતું કે એ લોકો જે મુદ્દો લઈ ગયા હતા ને એ બરોબર હતો શિક્ષણ ઉપર મુ દો લઈને ગયા તા બહુ સરસ હતું પ એમની બે એમને ના પેરબિયા ભૂલ થઈ જ એક તો તમે કોઈ પણ દેશના મંત્રીને ડાયરેક્ટ ઇસ્તીફા ના માગીકો બીજી વસ્તુ ભાઈ સરકાર હવે ભાઈ સરકારે કહી દીધું કે અમે એના ઉપર વાતચીત કરવા તૈયાર હ બરાબર.
અને બીજું વસ્તુ ભાઈ કેવી કોઈ બી વ્યક્તિ આંદોલન કરે ને એનો મુદ્દો ક્લીન હોય. પઈ મુદ્દા પરથી એટલું ભટકી જવામાં આવે છે ને કે કોઈ એનું
ના ના એ લોકો મુદ્દા અમ કેવું મુદ્દા ઉપરથી ભટકે ક્યા નહી એમનો મુદ્દો એ જ છે કે ભાઈ સરકાર જે શિક્ષણ હેનૅ એમાં સુધારો લાવે બરોબર. પણ એ લોકો શું હોય એક જ વસ્તુ પકડીને બેહી ગયા કે ભાઈ આપડ જે શિક્ષણ મંત્રી હે પેલા ધર્મેન્દ્ર પ્રધાન એમને ઇસ્તીફા આલો. એટલે પણ ભાઈ ધર્મેન્દ્ર પ્રધાન ભાઈ એ સરકારની બહુ ઊંચી પોસ્ટ ઉપર બેઠો એને થોડીક કોઈ. એવ ભાઈ હું તો એવું એને થોડીક વાર લીક કર્યું પેપર લીક કર્યું એને તો સરકાર સીબીઆઈએ પકડી લીધા આઠ જાણા તો પકડાયા પણ આ શું હવે એક એજન્ડો થઈ ગયો ભાઈ આમાં કેવું વિપક્ષ વાળા આમાં ફૂલ વિપક્ષમાં હું તો કહું ભાઈ. ચાલુ સરકારે હોય આપડે અંદાજો ના મારી કે પણ હવે આ
હા આની અંદર લોકોનું. લોકો ન હોય બધું અલગ અલગ રીત નું હોય છે આમાં કેવું ભાઈ કહેવત છે ને રાજા વાજા ને વાંદરા એટલે આમનો કોઈ ભરોસો તો ના કરીશ એમ કહેવત હતી એમ પહેલેથી વર્ષોથી આ બધું તો કેવું. એક બે ગાડી કે જો
પણ તમારા તમારા મ તમારા મતે હુ લાગે હે કે ભાઈ ભાજપ સરકાર સારી હે કે બીજી કોઈ સરકાર હોય ને બેવી જોવૅ દેશ.
આમાં ભાઈ જો આમાં ઓલરેેડી તો કેવું ભાઈ રણજીતભાઈ સર સરકારો તો આવતી જતી રહેવાની બદલાતી રહેવાની છે બરોબર આ પાંચ વર્ષ આ તો પાંચ દસ વર્ષ રહીને બીજી સરકારે આવવાની છે. કન્ટિન્યુ કોઈ એક સરકાર તો ચાલવાની નથી જેમ
અત્યારે જોવ વિશ્વમાં જે વસ્તુ ચાલી રહ્યું હોય તમને વિશ્વનું તો ખબર જ છે ને ત્યારે હું ચાલેય. એને ધ્યાનમાં હ એમને ધ્યાનમાં નજર રાખીને તમને શું લાગે અત્યારની સરકાર બરોબર હૈ.
આમાં કેવું છે જે ર રણજીત જો હું તમને કહું તો કે આપડે પેલા એક ઉદાહરણ આલુ પેલાના જમાના માં કેવું હતું રણજીભાઇ આપણે એક જગ્યા થી બીજી જગ્યાએ જવા ગાડા નો ઉપયોગ કરતા હતા
હમ હમ હમ.
પછી ધીમે ધીમે સાયકલો આઇ ધીમે ધીમે ગાડીઓ આઈ. એટલે આ શું કેવું કે વિકાસ તો તમારા દેશનો ધીમે ધીમે ધીમે ધીમે તમે આગળ તો થવાનો જ છે એ સરકાર ગમે તેવી રહેશે. ગમે તેની સરકાર રહેશે. એમાં કોઈ ચેન્જીસ નહી થાય હા એની નીતિ અને નિયમોથી તમને થોડું ફેર વધારે લાગી શકે. કે ભાઈ આપડે અહિયાં હતા જે દસમા નંબરે હતા. તો એમ જગ્યાએ આપડે ચોક્કસ વોચમેન નંબર એ જલ્દી પહોંચેના હતા પણ જલ્દી પહોંચી ગયા એમ ખ્યાલ આયો થોડું એ રીતની ગણતરીમાં ખરું આપણું એમ આગળ તો સો ટકા આપડે ઘણા આગળ આયા. પણ દરેક સરકાર ની અંદર કઈક ના કંઈક તો ઉપલબ્ધિઓ થઈ છે એવું નહી કહી શકાય તો એક સરકારમાં થઈ હોય.
પણ પેલી સરકારને લઈને સરકારમાં કોઈ ડિફરન્સ તો લાગે ને ચૌદ વર્ષ બે હજાર ચૌદ હ આ સરકાર પેલી સરકાર સિત્તેર વર્ષ ભાઈ હું તો એવું મોનું યુ પી એ સરકાર હતી દેશ એમને સિત્તેર વરષ આપ્યા
સિત્તેર વર્ષના કમ્પેરિઝનમાં એ લોકો એટલું જે જોવે એવો વિકાસ નહી કરે બહારના દેશ વિકાસ થઈ જ જાય
ના ના એ તો સોટ મેં શું કીધું આપણો વિકાસ આ મેં તમને જે કીધું ધીમે ધીમે ધીમે જેમ જેમ ટેકનોલોજી ની અંદર પરિવર્તન આવવાનું છે. સમાજની અંદર પરિવર્તન આવે છે કુટુંબ ની અંદર આપણું પરિવર્તન આવે છે તો ભાઈ જુઓ પેલાને કેવું હતું બધા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા અત્યારે અમમે સંયુક્ત કુટુંબ ની જગ્યાએ ધીમે ધીમે બે ભાઇઓ જુદા પડવા માંડ્યા ધીમે ધીમે અત્યારે તો છોકરાઓ અલગ રહેતા હોય મા-બાપ અલગ રહેતા હોય કેટલું કેટલું ચેન્જીસ આ આવી ગય તમે જે કે
પણ ભાઈ ગ્લોબલ એ રીતે હું તો હું હું તો પ્રતિક ભાઈ એવું વિચારું હું તો એવું પ્રતિકભાઈ વિચારું કે ગ્લોબલી રીતે ના અત્યારની જે સરકાર એ બીજેપી એકદમ બરોબર હે ભાઈ દેશ થોડો મોટો એકસો પચાસ એકસો પચાસ કરોડ નો દેશ નોંધ નાની મોટી નીટ એક્ઝામ વાળી જ વાત લઈ લઈએ ને આપણે નીટ એક્ઝામ પેપર લીક તો તેની પહેલા ભાઈ યુપીએ સરકારમાં ઘણા
કેટલા કે આવા નીટની એક્ઝામમાં કઈ લીક થયું ને આવું બધું આ તો બધું એક કેવું છે ભાઈ મોટો બનાવવામાં આવે છે કોઈ વસ્તુને ટ્રેક ટ્રેક માર્ક ઉપથી દોરવાનું બીજા ટ્રેક માર્ ઉપર જવા માટેનો એક સરકારને ઘેરવા માટેનો મુદ્દો બનાવવા આવ્યો બાકી આવા પે પેપર લીકો તો દરેક રાજ્યની અંદર ગમે તે સરકારમાં કોઈની સરકારમાં કશું નથી થયું એવું ના કહી શકાય દરેકની સરકારની અંદર ઘોટાળા ભી થયા છે દરેક સરકારની અંદર કઈક ના કઈક ચીજ છે એ આવડો મોટો કોંગ્રેસ સરકાર વખત આવડો મોટો કો કોમનવેલ્થ ધોટડો નતો થયો કોઈલો ઘોટાળો નતો થયો ગોટાળો તો દરેક સરકારમાં થવાના
અતાર શું હો ડિજટલ ડિજિટલ થઈ ગયું હ પેલા ડિજિટલ અ હતુની લોકો જોડવાળ સમાજને રેડિયોથી જ પોચતુ ન્યુઝમાં આવતું તો આવતું લોકો નું આ સરકાર એકદમ ભાઈ તરત નયૂઝ ભાઈ પવન ની ગતિથી વધારે ફટાફટ હતા
કોઈ બી વસ્તુ હા એ સો ટકા પેલા તો ત તમામે રેડિયા ઉપર કો કોઈ પત્ર વ્યહરતી કો કોઈ બીજા દિવસે સમાચાર આવેના કોઈ એવું જાણી લાવ્યું હત એ તો સમાચાર છપાતું હોઈ અને હવે તો કેવું દરેક વસ્તુ ત્યારે ન્યુઝપેપર ન તો કોઈ અડતું જ નથી કારણ કે તમારે જોડે રણજીત ભાઈ જોડે અતાર માં કલાક પેલા શું ઘટના ઘટી એ અડધો કલાક ની અંદર ઇવન તમારે અમુક તો લાઈવ છૂટું હોય ખયાલ આયો કે આજે રણજીતભાઈ અમદાવાદ ફરવા ગયા હતા તો એ લોકોને ખબર પડી જાય કે અમદાવાદ રણજીતભાઈ ફરવા ગયા હતા
મને પ્રતિક ભાઈ અત્યારે એવું દેખાય કે અત્યારથી થઈ રહ્યું આપણા દેશમાં આજે જે એન જે વાળી પબ્લિક અત્યારે આજે પ્રોટેસ્ટ કરી રહી આ જે બધું નેપાળમાંથીતી જે બધું બાંગ્લાદેશમાંથી હતી અને શ્રીલંકામાં અટકતા પલટાઈ હતી તમે જોયું એક એશિયન કન્ટ્રીમાં બહુ ચાલી જો આપડા બાજુ આ આપડા બાજુ ભાઈ આ આપડા બાજુ આ સિસ્ટમ ચાલી રહી.
કેટલા બધા યુદ્ધો થયા હતામ ઈરાન અમેરિકાનું યુદ્ધ ઈઝરાયલ
આમાં અમેરિકા ચીન અને યુરોપિયન દેશો ફૂલ ભાગ ભજવી રહ્યા છે.
બધા બધા અતારમાં ભાઈ હવે કેવુ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જેવુ. પેલા રાજજી પેલો કે હું બળવાન પેલો કે હું બળવાન બધા એકબીજાથી એ બળવાન થવા તરફ દ જ દેશો કે ભમા પાવર ઊંચ મમે કઈ એમ થાય આ પેલા અંગ્રેજો જેમ આપણા પર રાજ કરતા હતા, ને એવી રીતના આવા બધી કન્ટ્રીઓને ગમે પોતે એ બધા એવું વિચાર આખા આખી દુનિયા પર હુ રાજ કરુ પેલા લોકો ગલ્ફ વાળા અમે કરીએ આમાં ક યુએસએ કે અમે કરીએ આમાં ચાઈઇના કે અમે કરીએ દરેક લોકોને હવા કેવું કે કોકના કોકના એવું છે, કે દુનિયા ઉપર રાજભય કરી હ કે ટેકનોલોજી ના દ્રષ્ટિથી બધા પોતપોતાની રીતના કઈક ના કંઈક કાર્યમાં આગળ જ છે. નથી એું ને ઈન્ડિયા એ આગળ છે, અમેરિકા એ આગળ છે ઓસ્ટ્રેલિયા એ આગળ છે.
તો મને એવું લાગે સરકારનું ના ભાઈ આ તો ઠીક છે. આપડ આટલું હડલ લઈએ ને તો આપણું દિમાગ ખરાબ થઈ જાય સરકારને તો હડલ છે, બાજુ એક તો યુદ્ધ ચાલુ હોય. પેટ્રોલ ડીઝલ મોંઘવારીની માથાકૂઠ એમાં હ આ વસ્તુ વળી નવી નાસીી આ ચોખ્ખે ચોખ્ખું દેખાઈ રહ્યું કે જે આપણી જે અ હતા નરેન્દ્ર મોદીની સરકાર નરેન્દ્ર મોદી એ જે રીતે બહાર જાય હે બીજા દેશો જોડે હાથ મિલાવે ચોખ્ખે ચોખ્ખું દેખાઈ રહ્યું કે ડિસ્ટર્બ કરવામાં આવી ચોખ્ખે ચોખ્ખુ
આું સોડગ આ પેલું પેટ્રોલની અંદર કઈક ગમ ભાવ આવ્યું છેને, નવુ કઈક ઇથોલિયમ ભરવાનુ
હા ઇથોનોલ ઇથનોલ વાળો